હું કરો બેન જે પાર્લરમાં આવા સવ
હા બે તમે એ બે
શું શું અમે પાર્લર માં જ છે ત પાર્લર માં શું શું શીખા
અમે કઈ નથી શીખવાનું છે શીખવાવે
કે કેવું છે પાર્લર માં શીખવા એવા સ જે કેમ પાર્લર માં કેવું કાલે
હારું હલે ક્યારેતો દમ દમ હજાર બ પ ન ક ન
પાર્લરમાં આવે અમી પાર્લર માં જ આવીય છે એ બેન હ બધા પાર્લરમાં
હમ અમે જો માથ એટલે યાર થઈ જાય. હલો હ કો બોલોને ટાવર નથી પકડ હલો હલો બેઠ થતું હલો હલો હા